હલો.
હા.
કાનન. તમે દ્વારકા કેટલા વાગે જ્યાતા?
પોશ વાજે.
હાલ ક્યા?
હાલ તો, શ હાલ તો, પોચી ગયા.
પોકી ગ્યા એમ. તો બીજે ચો જાવાના હો કે ખાલી દ્વારકા દ-દર્શન કરીન પાછા આવાના?
દ્વારકા દર્શન કરીન પાસા આબાના
ચંમ બેટ દ્વારકા પહી સોમનાથ
અ ભઈ ર
હન.
રજા ની આલી
રજા નહિ એમ.
હોવ.
હુ લઈન જ્યાં ગાડીમ કે બસમાં?
બસમાં જયા.
બસમા જ એમ. હન, તો બસ તો આપડ પાટણથી જાય હે ને. છ વાગે જાય હે. હોવ રિટર્નમાં બસ આવે જ છે ન આપડ.
છ વાજે હેડ અન હવારમ પોકાડી દે. હા. હોવ દરિયા કિનારે છે.
અહ.
ફરવા લાયક હારું બધું વાનું હારુ બધુ.
ફરવાનું જોવાલાયક તો છે જ ને. બેટ દ્વારિકા જાવાનુ હતું, પેલો કૂવો બને ન એ
પી જાવાનું હમણાં જીએ.
હમ હમ
વિડિઓ વિડિઓ બનાઈએ
પોણી જવું હોય
પોણી તો મોજા બહ આવે
ના હ
હમ
કોમતી ઘાટમાં નાહવા ના પદતા
નહવાનું તો જ ને નહવા તો આયા
અ તો મોટા લઈ જાશે
એટલું બધું ઊંડું ની જવાનું
હમ હમ હાલ તો આમાં પાણી બહવ હ છે.
પાણી લુંબ
હમ અહયા થી જોકી સોમનાથ આ બાજુ દી ને ગિનારને
એ હવે હ પોર વાત
વરસાદ પડે એટલે ગિરનાર જવાય ગિરનારના પર્વત ઉપર જોવા જોવાનું જ્ર હોય નજારો જ કઈક અલગ હોય. હ તુમ્મસ હોય તુમ્મસ હોય શદી
આમે એમાના છ જણા જીયા હમ
તો પછી ગાડી લઈને જ જવાય
એરા બસ માં જઈએ બધા કે બસ માં જઈએ.
હમ હ આપડા સ્ટાફ ના બધા જઈએ.
ચમ ગોઠબુ.
વરસાદ પડા પછી જઈએ.
કિન્લા જઉું.
તો અહીથી જાઉું દ્વારકા પછ સોમનાથ પછ દીવ ને પછ વલતાર ગિરનાર આવશે.
આવ ચાલ.
ચાલ.
આપડા સ્ટાફ ના બધા.
હા સોમવા આપે સોમનાથ રાત રોકાશું.
પછ જવું એટલે આપડ રોકાશું હોય ક દ્વારકામ.
દ્વારકા રોકાા હવાટારમાં.
શુકરવાર.
મ ન મુ તો ઘરે હતો મું્યા કાલ નાક્યાચ્યા
આજ તો નોકરી નની જોયોને રજા છે ને.
વધારે વા
કાલ તો તમે આઈ જઓ એમ ને.
હમ કાલ આવી જાાવ.
હા દયા ક છું.
આ વિશાલ્યો ને આયા.
વિશાલ ને ઈન ભાઈ મૂકો ને બધા.
હા હા શોધો.
સુરો આજ નં આવે ને જોખણાં.
એના વરી કેમ ચોખૂ નતું.
એ છોકરીનું નહી. ઓવ હું વાયસ પાઈ ચાર જવાનું.
એ ગણે છે જવાબ એમ. સારું છે ચીયા માતાજીનું મંદિર છે.
કોક ચેહર માનુ નાતો કેતો.
સ ખરું.
તાર વઉ આઈ જી એમ ને.
હમ.
એ વઉ આઇ જી એમને.
ઓવ.
આ લોખા ઉપરતો તમે સાન આઈ જ્યાં
રોહિત આયો.
રોહિત ઈ આયો તમાર હંગાત.
વાહ.
મારા દિયોરે મને કીધુંય નહી.
ચોમ.
કેમુ દ્વારકા જવાના છે.
લ્યો હેડો ગણા ઘના જાય એટલે નહી કીધું હોઈ.
હમ હમ.
આપડ જવાનો અતો સ્ટાપ.
મ તો દારી મોકલો.
હમ. વાઈરો હ ન હોમહોમ.
વાયરો નતો પંખો ચાલુ અતો હવ ઉંઘી જવું.
મુતોકેનાલ ઉપર ઉભો છું.
ના ના એ બાજુ તો નઈ જ વાય. ખેતરમાં જવું છે ઓટો મારવા. હ હ મોડા જવું છે હજુતો જાવુ છે બાલ દાઢી કરવા કાલ રજા હતો. અવે આવું.
ચાલે.
હાલ જ ઉઠ્યો જ છું હવે.
હમ.
ઓથી બવ. આયર જવાના અ તા જયા પોક્યા કે નહી પોક્યા.
આટલું બધું મોડું ઉઠાય.
હક માર રવિ વાર નહી.
હોવ.
હ ક. રવિ વારનું ચો નોકરી જવાની ચિંતા છે તે.
હમ હ
એ તો મળ આવ.
હા બધા ફોટા પાડી દ્યા.
એ એલા પોટા પોડા માટે.
હમ્મ, પ્લેગ્રાઉન્ડ હારૂ હે.
ગુમતી ઘાસ થી પેલું પેલીમાંકા જવાનું હો મેળીવા. એ બાજુ છે બધા.
એ સાઈડ જઈએ હમણાં.
હું એક વાર જોયોતો ને દઈ ખલા તતા.
ફોટા પાડીને નાસ્તો કરવા જાવું હજુ.
નાસ્તો કરી ભાઈ ફરો.
હમ્મ.
લસ લેવા હા
હોવા હાતવા કરેમ પેલા.
વહેલા તો બઉ ભીડ ની હોત
વહેલા ની હોતી હોજના બહ ભીડ થાય.
હા થી પછી બંધ મંદિર તો ઘર થોડી વાર બંધ રાખે.
હોવા.
પણી તો વયથી જ જયા હતા ને રાતે રાતે કેટલા પોચ પોંચ વાગે એ પોખે તો પહિ ઉગી જતા ત બાકી.
હમ્મ.
ભાઈ વહેલા ઉઠીન નાઈ ધોઈન વહેલા હા વાગે દ થ જતા. ના એ તો નતો મને યાર બીક હવ હોનું હે.
ચા બી કે એમાંની એમાં બીકની.
અપ નાઇ જ હતા એલા.
એવું.
હમ્મ. રૂમ પણ આ ને પછ જાર.
ચાલો.
હમ્મ. જાઉં તું સોમનાથ ની બાજુ પણ પછ જ્યોતિલા દર્શન કરે તા.
હમ્મ.
સુતીલા મંદિર બંધ થઈ જયા? હા. પછ બીજો રસ્ટ હે પહ બંધ થાય જ. ચોટી લાવી ભાઈ ક્યારે આવતો હતોકે.
હ લઈએ આપડે બસ.
પહેલી વખત જવું હોય બધાની સ્ટાફ વા
બધું ફરીન આવું.
તો એથી જાઉ આપડ દ્વારકા દ્વારકા દર્શન કરી દ્વારકા દર્શ શન કરીન પાઈ અથી ઉપર છે તો આપડા જઉ ડીવ. દેવ થોડું જોવાલાયક છે દરિયા કિનારે.
હમ્મ.
જોઈ ભાઈ આપડા આવશે સોમનાથ
સોમનાથ દર્શન કરીન એ રાત રોકીઈ જાઓ
હમ.
હમ.
તો ગીરનારની જાવાનું
અહીયાથી ભાઈ હવારેમાં વેલા નેકળી જાહુ
વેલા અને
વેલા ની હોયે એટલે ગિરનારી એ પર્વત ઉપર ચડીને ફરીન પછી આવશે આપડે ચોટીલા ચોટીલા ચામુંડમાને દર્શન કરીને પહી નીકળી છુ. ઘર બાજુ હા ગોઠવીએ હવે ટુંક સમયમાં જવાનું
ચોમાસું આ બાજો પહી ગોઠવીએ
વરસાદ એક બે પડ્યો જ ને હા તો ફરવાની મજા આવે અત્યારે તો ગરમી કેટલી ભરાઈ જાય
અગાહી આલી તે અઠ્યાવી ઓગનતી તારીખ
હમ.
તો વરસાદ આવ્યો ની
હમ વસાાદ નય એમને
હમ.
હ એ તો દરિયા કિનારા તો વાયરો હોય જ ને
જબ્બર
હમ વાયરો તો હોય જ ને
હ.
તો ને હવાર લ મન ગરજે ફોન
એ હારું.
હા.